હા મિત્ર હું મજામાં તમે મિત્ર કેમ છો
હું પણ મિત્ર મજામાં છું મિત્ર તમારું વેકેશન કેવું ચાલી રહ્યું છે
હા હા મારું વેકેશન સારી રીતના મિત્ર ચાલી રહ્યું છે તમારું વેકેશન મિત્ર કેવું ચાલી રહ્યું છે
અમારું વેકેશન સારું જ ચાલી રહેયું છે તો મિત્ર તમારી પાસે સમય છે
હા મિત્ર કેમ શું થયુ
હા તો હું તમને આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે તો એ એનું નામ છે ગામડુંની શહેરનું જીવન શૈલી તો આપણે જોવા જઈએ તો ગામડ શહેરમાં તો બંને પોતાની આગવી ખાસિયત કે મર્યાદા હોય અને જોવા જઈએ તો વાતાવરણમાં જોવા જઈએ તો ગામડાનું જીવન શુદ્ધ હવા અવસોગંગાટ પ્રકૃતિની નજીક હોય પ્રદુષણ નહી હોય અને ગામડામાં તો ધુમાડો હોય એ કે શહેરમાં તો ધુમાડો હોય ટ્રાફિક નો અવાજ પ્રદુષણ અને બધું પ્રદુષણ પણ એમ તફાવત જોવા મળે છે અને બીજું જોવા જઈએ તો ત્રમાં શાંત હોય સવારે ઉઠીને ખેતર જોવું પડે છે અને શહેરમાં વહેલા ઉઠીને દોડધામ કરવી પડે છે સમયની ખેંચતાણ પણ કરવી પડે છે અને સમુદાયમાં જોઈએ તો ગામડામાં એકબીજા સાથે હળી મળીને રહેેતા હોય છે સામાજિક સંગઠન હોય છે સુ દુઃખમાં એકબીજાને મદદ પણ કરતા હોય છે અને શહેરમાં જોવા જઈએ તો પાડોશોને ભાગ્ય જ ઓળખતા હોય છે વ્યક્તિગત જ હોય છે અને સુરક્ષાને લઈને જોવા જઈ તો ગુનેગારો ઓછ હોય છે અને ગામ શહેરમાં ટ્રાફિક વધુ તો આ વાતની
હલો
રોજગાર હા આના વિશે જણાવો
હલો
હલો અવાજ આવે હા મિત્ર એના વિશે આગળ જણાવોને
હા ચોક્કસ મિત્ર તમે કીધું એ સાચી વાત છે કારણ કે જે શહેરની જીવનશૈલી છે અને જે ગામડાને જીવનશૈલી છે એ બંને અલગ પડી જતી હોય છે તો એમાં જો મિત્ર આપણે શહેરની વાત કરીએ તો જે શહેરના લોકો છે એ સવારથી લઈને સાંજ સુધી ખુબ જ વ્યસ્ત હોય છે ને એ ખાસ કરીને કોઈ ઉદ્યોગો સાથે જોડાયેલા હોય છે કે કઈ પણ અલગ એવું કામ હોય એના સાથે જોડાયેલા જોડાયેલા હોઈ છે ને એ લોકોનું એ દરોજ નું કામ હોય છે મિત્ર તો એમાં અઠવાડિયા દરમિયાન એમને એક કે બે દિવસની રજા હોય છે બાકી તો એ લોકો ડેલી કામ કરતા હોય છે તો પછી એ લોકોનું જે પણ કઈ કામ હોય એ યોગ્ય રીતે કરતા હોય છે મિત્ર ને એ લોકોનું એવું હોય કે એ લોકો બારે માસ દરમિયાન કે ચોમાસો કે શિયાળો કે ઉનાળો આવે તો તે પર હોય તે આવી જ રીતના ચાલતું હોય છે મિત્ર. કારણ કે મિત્ર એ લોકો પાસે બીજું કઈ કામ હોતું નથી, અને એનાથી એ લોકો કઈ પૈસા કમાયા પછી એ લોકોનાથી જે પણ કઈ અ પરિવારને કઈ ચીજ વસ્તુ જોઈતી હોય તો એ લોકો એની ખરીદી કરતા હોય છે મિત્ર.
તેવી જ રીતના આપણે મિત્ર ગામડાની વાત કરીએ તો ગામડાના જે લોકો હોય છે. એ લોકો નું જે કઈ કઈ કામ હોય એ યોગ્ય સમયે એ લોકો પૂરું કરી દેતા હોય, પણ એ લોકોનું એવું કામ નથી હોતું કે એ લોકો ડેલી જ કામ કરવું પડે એ લોકોની મન મરજી પ્રમાણે એ લોકો કામ કરતા હોય. હ તુનચુંપ ચોક્કસ સમયે એ કામ એ લોકો પૂર્ણ કરી દેતા હોય છે, જેમ કે આપણે જોવા જોઈએ ખેડૂતની વાત કરીએ, તો વરસાદ વરસે એ પહેલા જે પણ કઈ પાક વાવવાની તૈયારી હોય, એ કરી દેતો હોય છે. પછી એ લોકો પાક ઉગાડવા કે પછી બીજી કઈ પ્રવૃતિ કરતા હોય, તો ગામડામાં આ રીતે ચાલતું હોય, ને બીજી વાત કરી મિત્ર તમે જે વાતાવરણની, તો એ સાચું જ છે કારણ કે કે જે ગામડાનું વાતાવરણ હોય, તો એ ખૂબ જ શુદ્ધ હોય છે મિત્ર ને ત્યાં કોઈ પ્રકારનો એવો અવાજ થતો નથી, ને તમે કીધું તેમ, શહેરમાં જે પણ કઈ અવાજ હોય એ ખુબ જ વધુ થ હોય છે, કારણ કે ત્યાં વાહનો જ એટલા હોય છે, કે રસ્તા પર ટ્રાફિક કે હોર્ડ ને હોન વગાડતા હોય છે, એથી ત્યાં ઘોઘાળ પણ વધુ જોવા મળે છે, અને બીજી વાત કે ત્યાં વાહાણો વધુ ને એટલે પ્રદુષણ તો હોવાનું જ એટલે હવાનું પણ પ્રદુષણ વધુ જોવા મળે છે મિત્ર, ને આપણને ખબર જ છે કે શહેરમાં રસ્તાના મેરે અમુક એવા ઘરો કે સોસાયટી હોય. તો ત્યાંના જે લોકો હોય, એ રાતના સારી રીતે સુઇ શકતા નથી કારણ કે ત્યાં, અમુક વાહનો એવા રાત દરમિયાન પણ ચાલુ જ હોય છે, તો એ ઘૂઘરાટથી એ લોકો કંટાળી જતા હોય છે, ને ધીરે ધીરે પછી એ લોકોને ટેવ પડી જતી હોય છે પછી એ લોકો, અ આગળ જતા સારી રીતે રેતા હોય છે મેનેજ કરતા હોય છે, પરંતુ ગામડામાં એવું નથી થતું મિત્ર, ગામડાના જીવનશૈલી દરમિયાન આવું કશું જોવા મળતું તુ નથી, વધુ પડતો ઘોંઘાટ જોવા મળતો નથી, ને ત્યાંની હવા પણ એકદમ શુદ્ધ હોય છે મિત્ર. પણ મિત્ર ગામડાની અંદર જે માણસ હશે, એ લોકોની જે રોજગારી છે ગામડામાં એ ખૂબ જ ઓછી હોય છે મિત્ર, કારણ કે ત્યાં એ એટલું બધું કામ નથી હોતું, એ લોકો જે પોતાનું કઈ પણ કામ હોય એ પતાવીને પછી એ શહેરો તરફ જતા હોય છે કારણ કે રોજીરોટી મેળવા માટે, તો શહેર તરફ એ કામ કરવા જ તા હોય છે ને ત્યાં પણ કોઈ ઉદ્યોગોમાં કામ કરી કંપનીઓમાં કામ કરી ને પછી એ લોકો ઘરે પાછા વળે છે, થોડા સમય પછી, ને પછી જે પણ કઈ પૈસા આવે એનાથી એ લોકો પરિવારને અ ચીજ વસ્તુ કે કઈ પણ લેવાનું હોય એ લોકો પૂર્ણ કરતા હોય છે, ને બીજી એ વાત છે કે સીતા જે ગામડાના લોકો છે એ બારે માસ કામ નથી કરતા, એ લોકો યોગ્ય સમય દરમિયાન કામ કરતા હોય છે. એ ખુબ જ સારું છે, ને મિત્ર જારે જે શહેરના લોકો છે, એ લોકો એમ એ લોકોને હાવભાવ વડતી ઓળખાઈ જતા હોય છે કે આ શહેરના લોકો છે, તમને મિત્ર ખબર કે ક્યારે કોઈ સમય દરમિયાન, જે શહેરના વ્યક્તિ છે એ ગામડામાં ફરવા આવે, તો એ સમય દરમિયાન જે શહેરના લોકો છે, એ લોકો જોઈને જ ખબર પડી જાય કે આ શહેરના લોકો છે, આવી જ રીતના આપણે જો ગામડાના લોકો છે, એ શહેરમાં ફરવા જાય, તો શહેરના જે વ્યક્તિઓ છે એ લોકોને ખબર પડી જાય કે આ લોકો ગામડાના લોકો છે, એમ આપણેે જોવા જઈએ તો જે શહેરો અને જે ગામડાના લોકો છે એ લોકોના આવ હાવભાગરથી આપણને ખબર પડી જતી હોય છે, કે આ કયા લોકો છે. ને બીજી વાત, જે શહેરના લોકો છે મિત્ર એ ખૂબ જ એક્ટિવ હોય છે કઈ પણ કામમાં, ને કઈ પણ કામ એ લોકો યોગ્ય સમયે પૂરા કરી દેતા હોય છે, ને એ લોકોને ફિક્સ ટાઈમ હોય છે. ને આપણે એમ જોવા જઈએ, તો જે સોસાયટીમાં જે રહેતા લોકો છે, કે બિલ્ડિંગમાં મોટી બિલ્ડિંગમાં રહેતા લોકો છે, એ લોકો ત્રણ ચાર વર્ષથી ત્યાં રહેતા હોય છે, પર તો એ લોકોનું જે આજુબાજુના અમુક એવા લોકો હોય છે એ લોકોને પણ એ લોકો ખાસ રીતે જાણી નથી શકતા, કારણ કે એ લોકો પોતાના કામમાં વ્યસ્ત હોય છે, જ્યારે આપણે શહેરની વાત કરીએ તો શહેરમાં એ લોકો હોય છે, એ આજુબાજુના લોકોને ખૂબ જ જલ્દી અને એ લોકો ઓ ઓ ઓળખી લેતા હોય છે. ને એ લોકોને સંબંધ પણ ખૂબ જ મજબૂત રીતે જોડાાય જતો હોય છે ને એ લોકો આગળ સારી રીતે એવા જીવતા હોય છે તો મિત્ર આ વાતને આગળ લઈ જતા તમે શું કેવા માંગુ છો
હા મિત્ર તમારી વાત સાચી છે આપણે બીજું જોવા જઈએ તો ગામના જીવનના ઘણા બધા ફાયદાઓ છે એટલે કે ગામડામાં શુદ પર્યાવરણન હોય છે પ્રાય જે હવા પ્રદુષણ નહી વાત અવાજ ન શાંત વાતાવરણ અને ખર્ચો પણ ઓછોજ થાય છે. એટલે ઘર ભાડું નહી, નજીકમાં શાકભાજી એટલે ગામડામાં ખેતી કરતા હોય એટ શાકભાજી મળ મળી રહે. અને મજબૂત સામાજિક સંગઠનો પણ રહેતા હોય છે. સંબંધો વધારે તે રહેતા હોય છે. અને તાજો ખોરાક પણ આપણે મેળવી શકીએ છેએ. અને સુરક્ષા સામે સારું રક્ષણ પણ મેળવી શકીએ છેએ. અને પ્રકૃતિને આપણે નજીકમાં જોઈએ છે. અને શહેરની વાત કરીએ તો રોજગારી શહેર ના પણ ઘણા બધા ફાયદા છે. એટલે કે શહેરમાં રોજગારી મળી શકે છે. કોઈ પણ બેંકમાં કે ફેક્ટરીમાં કે બિનેસ કે સ્ટાર્ટઅપમાં સારી રીતે નોકરી મેળવી શકે છે. અને કોઈ પણ સુવિધાઓ સવ જેમ કે વીજળી જેવી, પાણી, ઇન્ટરનેટ, હોસ્પિટ, સ્કૂલ, કોલેજ, યુનિરટી બધું નજીકમાં મળીજ રહે છે. અને ટ્રાન્સપોર્ટ માટે બસો, રિક્ષા તો હોય જ છે. અને શિક્ષણ અને મનોરંજન પણ સારી રીતે તે મળી રહે છે.